હલો.
હેલો.
હા બેન કેમ છો તમે?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજા મામાં છું બેન તમને મારી અવાજ આવે છે?
હા આવે છે.
સારું. તો હું તમારે સાથે છે ને આજે પરિવાર વિશે વાત કરવા માંગુ છું શું. તમારી પાસે ટાઈમ છે ખરો?
હા છે મારા પાસે.
સારું. પરિવાર છે ને એક પ્રેમ સહકાર અને સપનાઓનો પાયો છે. માનવ જીવનને માનવ સમાજનો સૌથી નાનો અને મહત્વનો ભાગ છે. પરિવારના સભ્યો એકબીજાની સંભાળ રાખે છે. અને સુખ દુઃખ માં સાથે ઉભા રહે છે. પરિવાર એટલે શું એ મેં જો તમને જણાવું ને તો પરિવાર એ લોકો નો સમૂહ છે. જે લોહીના સંબંધો લગ્ન અથવા દંતક લીધા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય. છે સામાન્ય રીતે તેમાં માતા પિતા બાળકો દાદા દાદી. અને ભાઈ બહેન નો સમાવેશ થાય છે. પરિવાર નાનો પરિવાર જેમ કે હોય ને એમાંમાં. અમા છે ને માત્ર માતા-પિતા અને તેમના બાળકો જ સાથે રહે છે. પરંતુ મોટા પરિવારો ની જો હું વાત કરું ને તેમાં દાદા-દાદી, કાકા-કાકી માતા-પિતા, ભાઈ-બહેન અને પિતરાય ભાઈ બહેનો બધા એક જ ઘરમાં સાથે રહે છે. અને બધા કેટલાક અ પરિવાર વિશે જો હું વાત કરું ને તો પરિવારમાં શું છે કે આપણે બધા લોકો મળીને રે ને તો તે ખૂબ જ સારું કહેવાય છે. પ્રેમ અને સુરક્ષા વિશે વાત કરો પરિવાર આપણને માનસિક શાંતિ અને સુરક્ષાની ભાવના પણ આપે પી છે. બાળકો સારા ગુણો, સભ્યતા અને રીત રિવાજો પરિવારમાંથી જ શીખે છે. અ મુશ્કેલી સમયમાં પરિવારના સભ્યો એકબીજાને આર જે તને માનસિક રીતે મદદ પણ કરે છે. તેઓ બાળકના પ્રથમ ગુરુ છે. જે તેઓ પરિવાર નું રક્ષણ કરે છે. તેઓ પરિવાર માટે ખૂબ જ પરિવારનો આધાર છે. દાદા-દાદી છે. ને જો હું માતા-પિતાનું કહું તે બાળકો માટે છે. ને પ્રથમ ગુરુ હોય છે. પરંતુ જે દાદા-દાદી હોય છે ને તે પરિવારનો આધાર છે. તેઓ બાળકોને વાર્તાઓ કહે છે અને જીવનના અનીભો અનુભવો વહેંચે છે. અને જો ભાઈ બહેનો વિશે વાત કરું તેઓ બાળકના સૌથી પહેલા મિત્ર હોય છે. તેઓ સાથે રમે છે અને જીવનભર સાથ રહે છે. તમે કઈ કેવા માંગો છો બેન?
હા તમારી વાત તો સાચી જ છે. અને તમે સાચું કીધું છે પરિવાર આપણા માટે ખુબ જ મહત્વ મા નો છે પરિવાર આપણા જીવનની સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપે છે પરિવારના સભ્યો એકસાથ તે રહે ત્યારે જ ખુબ જ મજા આવે છે. તહેવારો ઉજવવામાં ખુબ જ આનંદ આવે છે. ખુબ જ સારી યાદો બની જાય છે. અને પરિવારના સભ્યો એકબીજા પ્રેમ સહકાર અને હુક આપે છે. જ્યારે આપણે પરિવાર સાથે સમય પસાર કરી કરવાથી ઘણી ખુશી મળે છે. મને લાગે છે એકલા રહેવા કરતા સારું છે. કે પરિવાર એકજૂથ રહીને એકબીજાના માટે કામ આવે અને મુશ્કેલીમાં સમયમાં પરિવાર આપણો સૌથી મોટો સહારો બને છે. આપડો પ આપડા પરિવાર નો આનંદ કરવો. આદર કરવો જોઈએ અને પરિવાર થી પ્રેમ રાખવો. જોઈએ તમને ખબર છે. પરિવાર એટલે શું પરિવાર એટલે પ્રેમ સહારો અને સમજણનો અનોખો સંગમ પરિવાર સંસ્કા સંસ્કાર પ્રેમ અને જીવન જીવવાની રીત તે શીખાવે છે. અને પરિવાર વગર જીવન સુધરી લાગ અહ. અધૂરું લાગે છે. પરિવાર આપડા સાથે ના હોય ત્યારે તહેવારો અને તહેવારો તહેવાર ના લાગે પરિવાર સુખ દુઃખમાં સાથો આપે છે, આપડા ભારતીય સંસ્કૃતિમાં વસુદેવ કુટુંબકમની ભાવના રહેલી છે, પરિવાર ઘરને સ્વર્ગ બનાવે છે, ટૂંકમાં કહીએ તો પરિવાર એ એક અડમ અણમોલ ભેટ છે, પૈસા કે સંપત્તિ હડ હૃદય ગમે ત્યારે કમાઈ શકાય છે, પરંતુ પરિવારનો પ્રેમ અને સાથ ક્યારે ખરીદી શક કતો નથી, સુખી પરિવાર એજ સાચી સંપત્તિ છે, અને તે એ અને તે દરેક વ્યક્તિ જે બન વન નો સૌથી મોટો આધાર સ્તંભ છે, તમે કઈ કેવા માંગો છો.
હા બેન જે પણ તમે કીધું ને ખુબ જ સારું કીધું છે, પરિવાર એ આપણા બધા લોકો ના જીવનમાં છે ને ખુબ જ અગત્યની. અહ ભા અહ ભાગ ભજવે છે, કારણ કે પરિવાર નહીં હોય ને તો આપણું જીવન જ બેકાર હોય અને તેમાં ખાસ કરીને મા માતા પિતા ન હોય ને જેના પરિવારમાં તે છોકરાઓનું કોઈ જીવન હોતું નથી. અને એની પછી જો હું વાત કરું ને તો સંયુક્ત પ અહ પરિવારની તો તેમાં શું છે, બાળકોના અઅઅહ સંયુક્ત પરિવારમાં જે ફાયદાઓ થાય છે ને તે દાદા દાદી ના સંસ્કાર અને પ્રેમ મળે છે, તો બાળકનો સારો ઉછેર થાય છે. અને કામની વહેચણી ઘરના કામો બોજ એક વ્યક્તિ પર આવતો નથી. જો બધા પરિવાર સાથે મળીને રેયને. તો ઘરનું કામ છે, તેમાં બી ઘણો બધો આપ આપણાને અહ ફાયદો થઈ જાય છે. અને અહ કાકા કાકી છે, જે કામ કરતા હોય તો આપણેને આર્થિક અસ્થિતિ માં બી ઘણો બધો ફાયદો થાય છે. એકતાની શક્તિ વિશે વાત કરું ને કોઈ પણ મોટી મુશ્કેલીનો સામનો આવેને તો આખો પરિવાર સાથે મળીને અ પરિવારનો સાથ કરે છે. અને બધા તહેવારોને પ્રસંગો સાથે મળીને ધામ અહ ધૂમધામથી ઉજવે છે, કારણ કે એ પરિવાર જયારે આખું મોટું હોય ને તો તેમાં તહેવારોની બી ખુબજ મજા આવે છે. એકબીજા સાથે રમવું ફરવું સાયા કપડા પહેરવા. ને બધું કરવામાં ખૂબ જ મજા આવે છે, પરિવાર એકબીજા સાથે મલીને રહેવા. માટે જ છે, મારા તરફથી તો એજ કેવાનું છે. અને પરિવારના સંબંધો મુજબ જો મેં હું વાતો કરૂને. તો દિવસના ઓછામાં ઓછું એક વાર બધા સાથે બેસીને જમો તમે. સાથે અ સમય વિતાવો જોઈએ આપડી બધા પરિવારો સાથે અને મનની વાતો અને પ્રશ્નો પરિવારના સભ્ય સાથે ખુલ્લા મને શેર કરવું જોઈએ વાતચીત કરવું જોઈએ એકબીજા સાથે પરિવારના નાના મોટા દરેક સભ્યના વિચારો ને માન આપવો જોઈએ. એ એકબીજાને માન આપવાથી છે, ને આપણાને પણ માન અને સન્માન મળે છે. જય્યારે પરિવાર સાથે હો ત્યારે ફોન બાજુ ઉપર મૂકી દેવું જોઈએ. આજ કલના જમાનામાં ફોન એટલું. અઅઅહ લોકો માટે થઈ ગયું છે. કે આપણેે પરિવાર લોકોને એટલું ધ્યાન કોઈ આપતું નથી. પછી એ નાલા પરિવાર હોય કે મોટા હોય નાલા પરિવાર વાળા તો વધારે પડતું છે ને એ મોબાઈલમાં જ ઘુસેલા હોય છે. પરંતુ એવું ન કરવું જોઈએ આપણા અ પરિવાર નો છે ને આદર સન્માન કરવો જોઈએ. અને નાની નાની ભૂલો અને ભૂલીને એકબીજાને માફ કરવા કરતા શીખવું જોઈએ. પરિવાર એનું જ નામ છે પરિવાર. બધા હલીમલીને રહી એજ બહુ સારું કેહેવાય છે પરિવાર જ. એકબીજા માટે ખૂબ જ અગત્યનું છે પછી એ કોઈ પણ હોય મમ્મી પપ્પા તરીકે પરિવાર હોય કે ભાઈ બહેન કેટલાક લોકો છે જેમના મમ્મી પપ્પા નથી તો એમના ભાઈ બહેન એક પરિવાર બનીને રહે છે ને સાથે રહી છે એકબીજાને સમજે છે. અને દાદા દાદી હોય તે ઘરનું તો ખુબ જ મજાનું હોય છે. જેમ કે એમને વાર્તાઓ કરે છે છોકરાઓને ધ્યાન આપવા છે દાદી લોકો નાના નાના છોકરાઓને સ્કૂલ પણ મૂકવા જાય છે લેવા જાય છે બધું કરે છે અ મારા હિસાબથી છે ને. હા પરિવાર જેનું મોટું છે ને તેના માટે ખુબ જ ફાયદો છે અને નાના પરિવાર લોકો છે ને એમાં બોર થઈ જાય છે એ લોકો જેની નાની ફેમ લીયો હોય છે પપ્પા કામે જાય છે મમ્મી ઘેરમાં કામ કરે. છોકરા સ્કૂલ જતા રહી અને પછી આવે છે તો ક‌ઇને કોઈની પાસે એટલો ટાઈમ હોતો નથી બધા કોઈ કામમાં કોઈ ભણમાં એવામાં ઉલજયા રે પરંતુ આપણા પરિવાર ની કદર કરવી જોઈએ. અને બધા એક. બીજા સાથે મળીને રહેવું જોઈએ બેન તમે શું કેવા માંગો છો આગળ
તમે સાચું કીધું. પરિવાર તમને ખબર છે પરિવાર એટલે શું પરિવાર એટલે. કે કુટુંબ એ માત્ર માણસો નો સમૂહ નથી પરંતુ પરમ. પરશપર ને પ્રેમ સ્નાહ અને. સહયોગ થી જોડાયેલી એક પવિત્ર સામાજિક સંસ્થા છે. વ્યક્તિના જન્મ થી લઈને તેના અંત સુધી પરિવાર તેના સાચો સાચ. થી બને છે. આપડી ભારતીય સંસ્કૃતિમાં પરિવાર ખુબ જ ઉચ્ચ સ્થાન આપ. આપવામાં આવ્યું છે અ તમને ખબર જ હશે. પરિવારમાં બે પ્રકારના પરિવારો આવે છે. સંયુક્ત પરિવાર અને વિભક્ત પરિવાર. સંયુક્ત પરિવારમાં પરિવારમાં દાદા દાદી માતા. પિતા કાકા કાકી સંતાનો વગેરે બધા જ ઘરમાં. રહે છે વિભક્ત પરિવારમાં. માત્ર માતા પિતા અને સંતાનો જ હોય છે. અને. બાળકની પ્રથમ શાળા તેનું ઘર અને તેના પ્રથમ ગુરુ તેના માતા પિતા હોય છે બાળક પરિવાર માંથી જ પ્રેમ કરુણા આદર નર્મદા અને શાહ. સહનશીલતા જેવા ગુણો શીખે છે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન બાળકોને જીવનના સા ચા રાસ્તે ચલાવવાના પ્રેરણા આપે છે. જયારે દુનિયા જારે દુનિયામાં આપડી સામે હોય. ત્યારે પરિવાર આપડી સાથે ઉભો રહે છે. જીવનના દરેક સુખ પ્રસંગો પરિવાર વિના અધૂરો છે. અને મુશ્કેલી માંજ. સમયમાં પરિવાર આપણને હિંમત અને માનસિક ટેકો. પૂરો પાડે છે પરિવારમાં રહીને જ વ્યક્તિ પોતે સુરક્ષિત અનુભવ. અનુભવે છે. આજના આધુનિક અને વ વ્યસ્ત વ્યસ્ત યુગમાં પરિવાર નું મહત્વ વધુ બ ગયું છે. કહેવાતું છે કેમ? મોગ વિનાનું ઘર અને પરિવાર વિનાનું જીવન નકામું છે. આપણેે આપણા પરિવારના સભ્યોના આદર કરવો જોઈએ, અને તેમની સાથે ગુણવત્તા યુક્ત સમય વિતાવવો જોઈએ કારણ કે સારો પરિવાર જ એક સારા સમાજ ન નિર્માણ કરી શકે છે. હવે તમે શું કેવા માંગો છો?
બેન તમે જે પણ કીધું ને ખૂબ સરસ કીધું છેમ તમારા જોડે વાત કરીને મને ખૂબ જ આનંદ આવ્યો છે. આપનો ખુબ આભાર!
તમારું પણ આભાર.